જય શ્રી કૃષ્ણ શું કરો છો તમે?
જય શ્રી કૃષ્ણ બસ કઈક નઈ બેઠી હતી તમે શું કરો છો?
બસ કઈ નહી આ જોઓ ને બાળકો ખેલના મેદાનમાં છે, હમણાં સમય થયો છે હમણાં વેકેશન પડી ગયું છે એમનું, તો અ રમવા ગયા છે. આખો દિવસ ફોનમાં ગેમ ને એવું બધું રમે તો એના કરતા એમ ફિઝિકલી પણ બહાર રમે તો એમનું, શરીર પણ તંદુરસ્ત રહે અને એ એક્ટિવ પણ રહે એના માટે થોડા નવીન આઉટડોર ગેમ પણ રમવા જોઈએ.
હા એ તો તમે સારી વાત સાચી વાત કીધી કે ભાઈ, બાળકોને આઉટડોર ગેમ્સ રમવા બહ જરૂર છે આજકાલ બાળકો બધા, મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ભાઈ મોબાઈલ થી ઉપર જ ના આવે પો આખો દિવસ ખાલી મોબાઈલ ફોન મોબાઈલ ફોન મોબાઈલ ફોન તો એ. લોકોને પણ નુકસાન કરે અને મોબાઈલ પણ સારો પણ નથી આના કરતા કંઈક બહાર જઈને કોઈ ગેમ રમીએ તો એમાં, શરીરને ફિઝિકલી શરીરને પણ બહ બધી, એક્ટિવિટીસ થાય ને અને શરીર પણ આપણ ન સ્વસ્થ રહે.
સાચું કહ છો, એટલા અને જાર આ સારો શરીર રહે પ્લસ એમના જે, બધ બધી રીતે એમનો માનસિક શારીરિક વિકાસ થાય અને જયારે ટીમમાં રમે છે તો એમના ટીમ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કરવો કેવી રીતે ટીમમાં પફોર્મ કરવું એ પણ એમને નવીન અનુભવ થાય છે અને એના નવીન અનુભવ થી એ બહુ બધું શીખે છે એના જીવનમાં.
હા એ તો છે જં બાળકો બારે બહાર લોકો સાથે રમે લોકોથી હળીમીને રમે તો એમાં, એમનામાં એક લીડરશીપ ક્વોલિટી પણ ઉપલબ્ધ થાય તે આપણે જોઈ શકીએીએ કે એ લોકોને કેવી રીતે, આ બધી ચીજો હેન્ડલ કરવી એ પણ શીખએ છીએ તો એ બહુ જરૂરી કે બહાર જઈને લોકો સાથે રમીએ વાતચીત કરીએ બહાર, નવી નવી ગેમ્સ રમીએ તો એમાં બહુ બધી વસ્તુઓ શીખી શકે છે તો આના કરતા ભાઈ, ઇન્ડોર ગેમ્સ કરતા આમ છે કે ભાઈ આઉટડોર ગેમ્સ રમીએ તો આમાં બહ બધું શીખવાનું થાય છે. આ ઇન્ડોર ગેમ્સમાં પણ આપણે બહુ બધી વસ્તુઓ શીખી શકીએ આપણની સ્કીલ વધે છે.
હા સાચું કહો છો તમે માનસિક એમનો વિકાસ થાય છે. અને જો બહુ જ તાપ હોય બપોર નો સમય હોય તો જયારે એ લોકો આઉટડોર ગેમ નહી રમી શકે તો ઘરની અંદર બેસીને અને ત્યારે પણ એવા મા ગેમો રમી શકીએ જેમ કે લુડો છે કે અ ઘરની અંદ ચેસ હ ચેસ છે કેરમ છે એવા બધા અ હા. ઘરના અંદર બેસીને અને રમે તો પણ એમનો અ મનોરંજન પણ થઈ રે અને એમની ગેમનો સમય સમય પણ સારો પસાર થઈ જાય અને એમને કંક નવીન પણ એમાં પણ ઇન્ટરેસ્ટ આવે છે કે જેવી જ રીતે એ શીખે છે અને આજકાલ તમે જોયું હશે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવીન નવીન બીજા કેલા કેટલા પ્રકારના ગેમ પણ સામે આવ્યા છે કે જેનાથી બાળકો એમનો માનસિક વિકાસ કરી શકે છે.
હા એ તો છે આપણે ઇન્સ્ટાગ્રામ આ બધી જગ્યા પર જોઈ શકીએ છી કે ભાઈ આપણને નવી નવી ગેમ્સ આપણના બાળકોને પણ આપણને આ રમાડી શકીએ ઘરમાં બેઠા કેટલી અલગ અલગ ગેમ્સ આવી ગઈ છે તો એ બધી ગેમ્સ રમવાથી પણ આપણને માઇન્ડ ડેવલપ થાય. તો આવી બધી આપણને પોતાને પણ આવી બધી ગેમ્સ રમવી જોઈએ અને આપણા બાળકોને પણ રમાડવી જોઈએ.
હા સાચું કઉ છું અને આ આપણેે તાશ પેલા રમતા હતા તમને ખબર હશે તો આપડણે નાના પેલા બા બાળપણમાં આપણે જયારે ગામડામાં જતા હતા વેકેશન પડતુંને બધા સાથે એકઠઠા થઈને કેટલા બધા ચીપ્પસ એવા બધા આ આઉટડોર ગેમ પહેલા એ તો બધા વિલુપ્ત થતા જાય છે. હવે તો બાળકોનું રુચિ પણ અ અલગ થઈ ગઈ છે. ચિપ્પસ રંગતા હતા પછી ચોપટ રમતા હતા એટલે હૂમપા કે આંમલીના ફૂમપા હોય છે એનાથી અ નાખીને રમતા હતા ચોપટ જેવું ગેમ રમતા હતા.
હા એ લુડો જેવું જ હતું.
એ પ્રમાણે તો એ બધા આપણા પૌરાણિક ગેમો પણ બહુ બધા હતા. જે જેનાથી આપણા પહેલા વડીલો હતા એ લોકો પણ ઇન્ટરેસ્ટથી રમતા હતા અને એમાં કેટલી રસાકસી બધા ભાઈ બહેનો બધા મળીને રમે. તો કેટલું મજા આવતી હતી એમાં પણ સમય પસાર કરવો. બહુ જ સારું થઈ જતો હતો.
હા એ તો છે જ આવા બધા ગેમ્સ રમવામાં તો બહ મજા આવતી. આપણને તો આપણના નાન આપણના જે બાળકો હતા તે ટાઈમમાં આપણને કેટલો બધા ગેમ્સ હતા કે ખેલતા અને મજા આવતી આપણને બહાર પણ રમતા ઘરમાં પણ અલગ અલગ ટાઈપની ગેમ્ ગેમ રમતા. હવે તો બાળકો આ બધી ગેમ્સ આપણને જોઈ શકી છે કે આવી બધી ગેમ્સ રમતા નથી કે આ બાળકોને આવી બધી ગેમ્સ મા ખબર પણ નથી. તો એ બધી ગેમ્સ હવે આપણને જોઈ કે પૂરી તરફથી વિલુપ્ત થઈ ગઈ છે તો આપણને પોતે જ આવું કરવું જોઈએ કે ભાઈ આપણના બાળકો સાથે આવી બધી ગેમ્સ રમવી જોઈએ.
સાચું કહો છો તમે અને જોને કેવી રીતે પેલા આપણેે બધા ઠ્ઠા હોય રમીએ બધા સામૂહિક કુટુંબ પરિવારમાં રહેતા હતા તો જે નાના હતા એ પછી મોટા હતા એ બધા મળીને તાશ જેવી ગેમ રમતા હતા તો એમાં પણ કેટલી બધી વેરાયટીઓ કેટલી બધી નવી નવી એમાં પણ ગેમો હતી તો એ લોકો એ ખેલ પણ ખેલતા હતા સમય પસાર કરવા માટે અને પછી મને તો એ પણ ભાન છે કે જયારે અમે નાના હતા ને તો તાશ ના આપણે માચીસ ના ઉપરના પત્તા નથી. બ સ્ટીકર બને બેવું સાઈડ ના એને પણ કાપીને કઈક તો રમતા હતા અમે એટલું બધું ભાન નથી પણ એ પણ એનાથી પણ ગેમ રમતા હતા તો એ પ્રમાણે જયારે આપણા પાસે એટલા બધા સંસાધનો નતા હવેના બાળકો માટે તો ગેમ ના રૂપમાં પણ બહુ બધા સંસાધનો બહ બધી બહુ બધું ડેવલપમેન્ટ દેખાઈ ગયું છે ક્રિકેટ જેવો ગેમ છે એ ફોન થી લઈને અને ક્રિકેટના સાચે સાચ મેદાન સુધી પણ ઉતરી ગયો છે કે એને આપણે ફોનમાં પણ રમી શકીએ છે અને જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ નો પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હોય છે કેટલી જગ્યા એકેડેમી ખુલી ગઈ છે ફુટબોલ એકેડેમી ક્રિકેટ એકેડેમી હોકી એકેડેમી ત્યાં એ લોકો સરાસર અ એક કોચના અ એના નિર્દેશનમાં રહીને કેવી રીતે ગેમના રૂલ ફોલો કરવા કેવી રીતે રમવું એનો એ સાચો અનુભવ પણ લઈ શકે છે પણ આપણા સમયે તો એટલી બધું એટલું બધું. તો એ નતો
હા હવે તો આપણને જોઈ શકે છે કે આ આટલી બધી ફેસિલિટીસ છે કે આટલા બધી વસ્તુઓ છે કે બાળકો માટે રમવા માટે બોહ બધી જગ્યા પર ફોનમાં પણ અનેકો પ્રકારની ગેમ્સ છે કે ભાઈ બાળકો રમી શકે છે અને પછી બહાર પણ જઈએ તો એ આટલી બધ ગેમ્સ અને આટ બધી એ એકેડેમીઓ ખુલી ગઈ છે. ફૂટબોલ બેડમિન્ટન પછી ક્રિકેટ આવા બધા ગેમ્સ માટે માટે લોકો લોકો કેટલા બધા આમાં એ સ્પોર્ટ્સ તો આવું છે કે આપણને જોઈ શકીએ કે સ્પોર્ટ્સમાં કેટલો કરિયર બનાવી રહ્યા છે. એ બ જરૂરી છે કે આપણને સ્પોર્ટ્સમાં આપણ ફૂલ ટાઈમ આપીએ તો એ પણ સારી વાત છે કે ભાઈ એ ફ્યુચરમાં આપણને બહુ હેલ્પફુલ થઈ શકે આપણના બાળકો આમાં પોતાનો કરિયર પણ બનાવી શકીએ તો એ રમવા એ પોતે ગેમ્સ રમીએ તો એમાં પણ એ બહ સારી વાત છે કે ભાઈ બહાર જઈને આવી બધી બેડમિન્ટન છે ક્રિકેટ છે આવું બધું ર રમે તો એમાં એ લોકો પોતાની સ્કીલ ડેવલપ કરી શકે અને પછી એ પોતાનો કરિયર પણ બનાવી શકે.
સાચું કીધું તમે આ ખેલ જગતમાં આપણે આ પ્રમાણે કરિયર બનાવી શકીએ તો એના માટે તમે જોયું હશે કે પહેલા જે સ્કૂલો હતા એમાં પણ હવે કેટલી બધી અ રમવા માટે આગળ લાવવા માટે આજની સરકારે કેટલા બધા ટુર્નામેન્ટ્સ એ એનું પણ આયોજન કર્યું છે અને એની સાથે સાથે જો આપણે ખેલ અને ગેમ્સનો અ થોડો આગળ અનુભવ કરીએ તો તમે જોયું હશે કે કેટલી બધી મોલ્સમાં કેટલા બધા થ્રીડી ગેમ્સનો પણ અ હવે તો બહુ ચલન છે એટલે છોકરાઓ માટે એક અલગ જ ગેમ ઝોનની પણ આયોજન થાય છે આપણે મોટ મોટા મોટા મોલ્સમાં જઈએ તો હા. તો ત્યાં અ બાઈક પર બાઈક પર ગેમ પછી ઓલા સ્પંચ જેના ઉપર એ લોકો કૂદે છે પછી ચક્કર ચક્કર ચકરી પર બેસીને એ લોકો ગેમ રમે છે એવા બધા થ્રીડી કેટલા બધા ગેમ્સ નો પણ હવે તો અ એ શોધ થઈ છે જેનાથી બાળકો બહુ રુચિથી એ પણ રમે છે એમાં શાને બાજી કે તો એ લોકો એ બોલ થી એ ફેકે છે બોલ ફેંકે છેને એક ઓલું ગ્લાસ જેવું નથી આવતો એને
હા એ બા હા આવા બધા ગેમ્સ આપણને
મોલ્સમાં પણ જોવા મળે છે હા હા.
હા તો એ બધા મોલ્સમાં ગેમ્સ રમવામાં પણ આપણના બાળકો માટે તો આટલું બધું છે કે ભાઈ હવે બાળકો બહાર જઈને આ મોલમાં પણ જઈને કેટલી બધી ગેમ્સ રમી શકે છે એમને બહ મજા આવે તો બાળકો માટે તો આટલી બધી હવે વ્યવસ્થા છે કે ભાઈ બાળક આમ કોઈ અન ઇન્ટરેસ્ટ જેવું છે જ નહીિ ભ બાળકો માટે તો બધી ઇન્ટરેસ્ટ વાળી ચીજો છે તો આમ છે કે ભ બાળકોને તો બહ મજા છે કે ભાઈ થ્રીડી ગેમ્સ છે આવી બધી થ્રી ડી ગેમ્સમાં બાળકોને બહ મજા આવે નાના બાળકો થી લઈને મો બાળકો સુધી બધા, આમાં એન્જોય કરે છે તો આ બધા, આપણને પણ ખુશી થાય કે આ હવે તો જનરેશન કેટલો આગે વધી ગયો છે કે ભાઈ, આમાં કેટલા બધા ડેવલપમેન્ટ જોવા જોવા મળી રહ્યા છે કે ભાઈ સ્પોર્ટ્સમાં કે બધી બધી જ જગ્યાઓ પર બહ બધા, ડેવલપમેન્ટ થ થઈ રહ્યા છે.
સચ્ચ કહો છો અને ખેલ પણ આપણા જીવનમાં એક મનોરંજનનો એક બહુ મોટો સાધન છે, તો એ એના એને એનો ઉપયોગ કરીને આપણે અંદર કોઈ પ્રતિભા પ્રતિભા છુપાયેલી હોય, તો એ પણ આપણે બહાર લાવવા માટે આ ઉપયોગી હોય છે, એટલે છોકરાઓને ખેલના મેદાનમાં પણ આગળ વધારવા જોઈએ, અને તમે સાંભળ્યું હશે કે ચેસ ચેસ એક એવી ગેમ હતી કે જે જયારે પહેલા એનો વધાર પડતો તો ઉપયોગ બહારના દેશના લોકો જ, રમતા હતા પર આપણો એક ભારતી ભારતીય ખેલાડી એને પણ, ઓલમ્પિક્સમાં ગેમમાં રમીને એ પ્રથમ સ્થાન લાવ્યો, એના પછી આનો પણ ક્રેઝ બહુ જ વધી ગયો છે. અને ઓલમ્પિક્સ જેવા હા, ઓલમ્ ઓલમ્પિક્સ જેવા ગેમમાં આપડે આપણા દેશ પણ હવે સારો પરફોર્મ કરી રહ્યો છે, તો કેટલા બધા ઓલમ્પિક્સ નો પણ હવે આયોજન થઈ રહ્યો છે તો ખેલોનું, વધતો જતો ટ્રેન્ડ, આપણા જીવનને મનોરંજન ના સાધન થી લઈને હવે એક કરિયર નો પણ એક સાધન થઈ ગયો છે, તો એનું પણ ખૂબ મહત્ત્વ થઈ ગયો છે હવે તો.
હા એ તો છે જ તમારી વાત સાચી છે તો આપણને પણ આને, પ્રોત્સાહન કરવું જોઈએ અને ખેલમાં આગળ વધવું જોઈએ. ના આપણ ના બાળકો પણ બાળકોને પણ આગળ વધ વધારવા જોઈએ.
સાચું કહો છો તમે હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.